એજ હ હલો હા
બરોબર ચાલને
હા બરોબર આવે છે
હા તો કેમ છો મજામાં
હા મજામાં બિલકુલ તમે કેમ છો મજામાં
હા બસ મજામાં આજે મારે છે ને આપણે જે પરિવાર ના સંબંધો વિશે વાતચીત કરવી છે આજે આપણે એવા જે પરવારના જેબંધ દુનિયામાં દરેક વ્યક્તિ માટે પરિવાર નું સ્થાન સૌથી મોટું પેલા તો પોતાના પરિવાર ને જ ઓળખે છે જે પોતાના માતા પિતા છે જે આપણા દાદા દાદી ને ઓળખે છે જારે બાળક જન્મે ત્યારે તેના પહેલા શરૂઆતમાં તેના મોઢામાં માં જેવો શબ્દ આવે છે જે પછી જે દાદી દાદાઓ ભાઈ બહેન અન્ય સભ્યોને પ્રેમ અને સંસ્કારો ન માર્ગદર્શન થી જે વ્યક્તિનું ક ઘડાણ થાય છે એ પરિવાર માત્ર એક એક આમના કહી શકે શ કે કનો ઘરમાં રહેતા લોકોનો સમૂહ નથી પણ જે આ એક સંબંધ છે જે જે સુખ જે આપણે નથી કેહેતા કે સુખ દુઃખ નો ભાગીદાર કોણ કેહેવાય એટલે પરિવાર કેહેવાય જે પ્રેમ છે વિશ્વાસ છે પછી જે જીવન માટે તેટલી જ મુશ્કેલ આવે છે છે પરંતુ જે પરિવાર છે તે આપણા માટે ઘણો ઉપયોગી છે અને પડકારનો સામનો કરવા માટે હિંમત પણ આપે છે સાચી ખોટી
તું એકદમ સાચું કહે છે આજના સમયમાં લોકો પોતાની કારકિર્દી અને કામમાં એટલા બધા વ્યસ્ત થઈ જાય ગયા છે કે ઘણી વખત પરિવાર સાથે સમય પસાર કરવાનું પણ ઓછું થઈ ગયું છે અથવા તો ભોલી પણ ગ છે પરંતુ જયારે કોઈ મુશ્કે આવે ત્યારે સૌથી પહેલા પરિવાર જ આપણી સામે ઉભ રહે છે અને યાદ આવે છે મિત્રો ઓળખીતાઓ અને સહકર્મચારીઓ જીવનમાં મહત્વના હોય છે પરંતુ પરિવાર જો નિસ્વાર્ પ્રેમ અને સાથ બીજે ક્યાં મળતો નથી તેથી પરિવાર સાથે સમય વિતાવો પણ એટલો જ જરૂરી છે કેટલું જીવનમાં સફળ થવું જરૂરી છે
હા એકદમ વાત સાચી કરી જેટલું આપણે જીવનમાં સફળ જવા સફાવ માટે જેટલી મહેનત કરીએ છીએ જેટલો ટાઈમ આપીએ છીએ તેટલો ટાઈમ મારા મત મુજબ આપણે પરિવાર આપો જોઈએ મારો કઈ બેકગ્રાઉન્ડ નો અવાજ તો નથી આવતો ને વધુ
ના
તો આપડે જે વાત કરતા હતા કે પરિવાર કેટલોું મહત્વનો છે આપણા જીવન આપણા જે ઘડતરમાં તે ખૂબ જ મહત્વનો પાયો ઉપજવે છે કારણ કે જે આપણે જે ભારતીય સંસ્કૃતિમાં તો એવું કેમાં જે પરીવાર નુ ખુબ જ ઊંચું સ્થાનમાં આ આલવામાં આવી છે પરિવારને કેના જે આપણા દેશમાં જે સંયુક્ત પરિવાર ની પરંપરા જે વર્ષોથી ચાલ્દી આવે છે એ એક જે આપ નથી સંયુક્ત પરિવાર એટલે આપણે તમને કહીએ કે આપણે જે દાદા દાદી હતા તેમ તેમના છોકરા અને આપણે તો એ જે કુટુંબ બને તેને સંયુક્ત પરિવાર કહેવાય એટલે હવે આ પરંપરા આપણા દેશ ભારતમાં એમાં ચાલતી આવે છે આ સંયુક્ત કુટુંબ ના કારણે આપણે જે પરિવારમાં એકતા પ્રેમ ને બધું જ જાળવાઈ રહે જોકે જે તમે આજના સમયમાં જે નાના પરિવારો જે વધી રહ્યા છે કે મા માતા પિતા અને તેમના છોકરા તે પણ એક ચિંતાનો વિષય છે છતાં પણ પરિવારનું જે મૂલ્યો પણ ખૂબ જ પ્રમાણ ટૂંક માં વધી રહ્યા છે એટલા જ મહત્વના ગણવામાં આવે છે વાત સાચીને
એકદમ સાચી વાત છે. પરિવાર માં દરેક વ્યક્તિની પોતાની અલગ જવાબદારી હોય માતા પિતા બાળકોના પૈસા માટે દિવસ રાત મહેનત કરતા હોય છે. બાળકોની જવાબદારી પડી એ હોય છે કે તેઓ અભ્યાસ કરે મોટા લોકો નો આદર કરે. અને પરિવાર નું નામ રોશન કરે ભાઈ બહેન વચ્ચે પ્રેમ અને સહકાર હોય તો ઘરનું વાતાવરણ હંમેશા ખુશ હાલ રહે છે, જ્યારે દરેક વ્યક્તિ પોતાની ફરજ સારી રીતે. નિભાવતા હોય છે. ત્યારે પરિવાર વધુ મજબૂત બને.
હા, વાત સાચી. તમારી પરિવાર વધુ મજબૂત બને છે. પરિવાર ને પરિવાર માં એક એકતા હોવી જરૂરી છે. જો એકતા જ નહીં હોય, તો પરિવાર મજબૂત પણ નહીં બને. અને જે લોકો જે આપણે જેમ નથી. હાલના સમયમાં, તમે જોતા હશો, વાદી એ ખુબ જ વધી ગયા છે. એનું કારણ એ છે કે, એકતા નથી હોતી પરિવારમાં. જો એકતા નહીં હોય, તો ધીરે ધીરે આપણો જે દેશ છે, આપણો જે પરિવાર છે, તે નષ્ટ. જો હમણાં તો જે ભાઈઓ, ભાઈઓમાં અમુક લોકો નથી, વિવાદ. પડાવતા જે વધુ પ્રમાણમાં જે વિખવાદ પાડે છે. પછી, જે ભાઈઓ સાથે વિરોધ કરાવે છે, તે બહુ ખોટું કરે છે, કારણ કે તેમના કારણે ઘણું નુકસાન થાય છે. બે ભાઈઓ જુદા થઈ જાય છે, અને તે ભાઈઓ પણ એમની વાતમાં આવીને ઘણા બધા જે જે તેમનો પરિવાર છે. તે ઉજ્જડ બની જાય છે. તે વિરોધ માં આવી જાય છે. તેના કારણે, તેમના એકતા પણ રહેતી નથી. જે પ્રેમ ભાવના પણ જળવાઈ રહેતી નથી. જેટલે આપણે જે એ નિભાવ એક ફરજ છે કે, ત્યારે જે પરિવાર જ મજબૂત બને. હા, તો હવે તમે કહી શકો કે આના વિશે તમારે શું કેવું છે તે પરિવારની એકતા તો હોવી જોઈએ કે ના હોવી જોઈએ?
એકદમ સાચી વાત છે. તમે પહેલા કીધું કે કોઈ પણ વ્યક્તિ આવીને બે ભાઈઓ વચ્ચે ફાડ પડવા જાય છે, કે બેવ અલગ થઈ જાય. તો સૌથી પહેલા તો આપણામાં એ મગજ ની તાકાત હોય છે. તે કોઈ વ્યક્તિ બહાર ન આવે. તો તેને અંદર સુશવાદ જેવો નહીં જોઈએ. અને આવા વ્યક્તિ નું કદી કદી આવા-આવા કદી વ્યક્તિ નો કદી સંગ ના કરવો જોઈએ. તે લોકોનું માનવું પણ ના જોઇએ. અને આપડે ગમે તે પરિવાર માં, આપડે ગમે તે વાત જ કોઈ પણ વસ્તુ થઇ હોય. તો પરિવાર, પરિવાર સાથે મળીને, સોલ્વ કરી દેવું જોઈએ, અને આવા વ્યક્તિઓને માન ના આપવું ના જોઈએ.
હા હ. તમારી સાચી. જે પરિવારમાં આપણે જે પરિવાર માં કઈ વિખવાદ, નાનો મોટો થયો હોય. તે બહાર જ. હોય છે, એ પોતાના ઘરના વ્યક્તિઓ મળીને, જાતે સોલ્વ કરી દે, જેના કારણે જે ઘરની પ્રોબ્લેમ સોલ્વ પણ થઈ જાય, અને તે બહાર પણ ના જાય, જેના કારણે લોકો નથી, અમુક જે પરિવાર માં ઝઘડો થાય, તો રાજી થતા. પછી પરિવારમાં સંપ હોય તો બળતરા કરતા દુઃખી થતા. એ બધું આજના સમયમાં ખુબ વધી ગયું છે. તમે જે જીવનમાં જે મતભેદ એ કરો છો, સ્વાભાવિક કા પરિણામ છે. તમે જોશો, દરેક વ્યક્તિ નો વિચાર અલગ-અલગ હોય છે, પરંતુ જે આ પરિવાર એ જાણતો કે, મતલબ પરિવારને એ નથી ખબર કે એકતા પછી જે સંયુક્ત કુટુંબ ની ભાવના, એ ભારતમાં ખુબ જ વિકસી રહી છે. સંયુક્ત કુટુંબ ની ભાવના તો આપણા દેશમાં ખુબ જ પ્રમાણમાં વિકસે છે, જેના કારણે તમે કદાચ ભણ્યા હશો કે. કુટુંબ ની ભાવના તો તમે તમને ખબર હોય, તો થોડી ઘણી માહિતી આપો ને. સંયુક્ત કુટુંબને, જે નાના-નાના પરિવારો વિશે, તેના વિશે કોને કેવાય? સંયુક્ત કુટુંબ. તું મને નાના પરિવારો.
એકદમ. સંયુક્ત કુટુંબ એટલે કે, અલગ-અલગ જે કુટુંબ હોય, એ નાના-નાના ના જે માતા-પિતા હોય, ભાઈ-બહેન હોય. ત્યાં વધારે દાદા દાદી જેવા કે કે ના હોય કે એક પોતાનું જીવન ગુજરાન ચલાવતા હોય અને જીવન જીવતા હોય અનેને સંયુક્ત કુટુંબ કહી શકાય મૂળ કે એ ભેગા તા હોય ખુશ રહેતા હોય અને પોતાની જવાબદારી નિભાવતા હોય તેને વ્યાખ્યા આપી શકાય પરંતુ તમે જેમ આગળ જણ્યા પ્રમાણે કે જીવનમાં મતભેદ થતા સ્વાભાવિક છે ઈ દરેક ના વિચારો અલગ હોય શકે પરંતુ સારો પરિવાર એ નથી જયારે મતભેદ ના હો છતાં મતભેદ હોવા છતાં પ્રમ વિશ્વાસ અને સમજણ હોય જો આપણે એકબીજાની વાત સાંભળીએ શાંતિથી ચર્ચા કરીએ અને એકબીજાનો આદર કરીએ તો ઘણી સમય સરળ થતી ઉકેલી શકાય
હા વાત તે સાચી કરી છે એકબીજા ની વાત સાંભળવી જોઈએ જે મોટા નાનાનું માન રાખવુંજો જે મોટા બોલે તો આપણે નાના ના બોલવું જોઈએ એવી જો દરેક વ્યક્તિની અંદર ભાવના આવી જાય જો દરેક વ્યક્તિ સમજવા માંડે તો આપણે જે પરિવારમાં જે વિખવાદ થાય છે તે થાય જ નહીિ તમે કદાક જોયું હશે તો હું તમને વાત કું કે જે આપણે માતા પિતા વિશે વાત કરતો હતો હું તો તે દરેક બાળક ના જીવનમાં સૌથી મોટું યોગદાન તેના માતા પિતા ન એ છે જે બાળક બોલતા ચાલતા દુનિયાને સમજતા માતા પિતા તેના ભવિષ્ય માટે જેટલી મહેનત કરવાનું શરૂ કરે તે તો તે માત્ર પોતાના બાળકોને સારું શિક્ષણ મળે છે સારા સંસ્કાર મળે અને જે જીવનમાં સફળ બને એ માટે ત્યાગ કરે છે ઘણી વખત તો બાળકોને માતા પિતાની મહેનત જી એસાસ કરવા હોય તે થતો જ નથી ત્યારે તેઓ પોતે જવાબદાર બને છે ત્યારે તે જવાબદાર અપનાવશે
એકદમ બિલકુલ સાચું કીધું તમે માતા પિતા માત્ર આપણું પાલન પોષણ જ કરતા નથી પરંતુ જીવનના દરેક પડાવ પર માર્ગદર્શન પણ આપે છે જયારે આપણા નાના હોય ત્યારે ચાલતા શીખીએ છીએ શાળામાં મોકલે છે મુશ્કેલ સમયમાં આપેને ભૂલથાય ત્યારે સાચો રસ્તો પણ બતાવેય છે તેમની દરેક સલાહ પાછળ વર્ષોનોો અનુભવ છુપાયેલો હોય છે તેથી ઘણી વખત તેમની વાત તરત સમજાતી નથી પણ સમજતા તેનો અર્થ સમજાઈ જાય છે
હા વાત તમારી સાચી ફરી મારવાવામાં જે બાળકોની પણ કેટલીક જવાબદારીઓ હોય છે જેમ કે માત્ર ભણવું જ નહી પરંતુ જે પરિવારના લોકો સાથે વાત કરી મોટા લોકોને આદર આપો ઘરના જે કામ કરવાવામાં મદદ કરી પરિવાર સાથે સમય વીતાઓ પરિવાર સાથે વાતચીત કરી પરિવાર સાથે આપણા જે પ્રોબ્લેમ્સ છે તે પણ સોલ્વ કરી શકાય છે સૌ પ્રથમ સાથે તો પ્રેમ વર્તવું એટલું જ જરૂરી છે કે જો કરના દરેક સભ્ય પોતાની જવાબદારી સમજી અને જે વર્થે તો સુખ શાંતિ. અને એકતા જળવાઈ રહે છે આપણા ઘરમાં પણ એવું જ થાય છે શું કેવું.
એકદમ તમારી વાત સાથેચ છે. આજના સમયમાં એક સમસ્યા એ પણ છે કે જે લોકો એકબ્યાને સમય ઓછો આપી રહ્યા છે. સવારે કામ દિવસ પર અભ્યાસ અથવા નોકરી અને પછી મોબાઈલમાં સમય પસાર થવાના કારણે. પરિવારના સભ્યો વચ્ચે વાતચીત. ઓછી થઈ ગઈ છે પરંતુ ઘણી વખત એ જ ઘમાં રહેતા લોકો. લોકો પણ દિવસ દરમિયાન થોડા મિન વાત કરે છે. જો દરરોજ થોડો સમય બધા સભ્યો સાથે બેસીને વાત કરે. અથવા ભોજન કરે અથવા એકબીજાની વાત સાંભળે તો સંબંધો વધુ મજબૂત બની શકે.
વાસાથી મજબૂત સંબંધો બનાવવા ખુબ જ જરૂરી છે આજના સમયમાં જો. પરિવારના જે પરિવારમાં સંસ્કારોનું પણ ખૂબ જ મહત્વ છે બાળકો સૌથી પહેલા પોતા. ઘરોમાંથી જે જી છે જે વડીલો પાસેથી જે તેમના મોટા માણસો છે. તેમની પાસેથી જ બાળકો શીખતા આવે છે તેમની પાસેથી તે જ્ઞાન લે છે. પણ જે વડીલો ન આદર કઈ રીતે કરવો તે. બોલવું મહેનત કરવી માં રહેવું અને બીજાની મદદ કરવી શાળા શિક્ષણ. આપે છે પરંતુ જે.
હમ્મ
સારા સંસ્કાર નું જે પ્રાથમિક સ્થળ કહીએ. તે પરિવાર જ છે પછી બીજા નંબરે શાળા પણ જે આપડે સારા સંસ્કાર આપે છે. શિક્ષણ પણ આપે છે આપણે શિસ્ત પણ શીખડે છે શાળાનું જેટલું જ મહત્વ છે જે. જે આપણા આપણા જીવનમાં. પરિવારનું છે જે પરિવાર એકતા હોય તો તે કોઈ મુશ્કેલીમાં આવવાની સંભાવના. કે કોઈ સરળતાથી આવી શકે જ નહી શું કેવું તમાર.
એકદમ સાચી વાત છે તમારી પણ. પરંતુ મને એમ લાગે છે કે પરિવારને મજબૂત રાખવા માટે. એકબીજાની સાથે વાત સાંભળવી ખૂબ જરૂરી છે ઘણી વખત નાની ના ગ. સમ મોટી બની જાય છે કારણ કે લોકો ખુલ્લા દિલ થી વાત કરતા નથી જો આપણે પ્રેમથી. વાત કરી લાગણીઓને સમજવાનો પ્રયત્ન કરીએ. અને ભૂલ થઈ હોય તો માફી માંગવામાં સંકોચ નાકાર રાખીએ. તો ઘણા સંબંધો વધુ મજબૂત બની શકે છે અને ગેરસજણ દૂર થઈ શકે છે.
હા વાત સાચી તમારે કે નાની નાની વાત માં માફી માંગવી જોઈએ. એટલે આ બધું થવાનું કારણ જે આપણે નથી નાની નાની ભૂલ તો દરેક વ્યતિ થાય પણ તેની જગ્યા આપડે આપને નથી ઝઘડો કરી બે. એની જગ્યાએ જો આપણે મા. શરૂ કરી દઈએ તો ઘણા પ્રોબ્લેમનું સોલ્યુશન આવી શકે છે તો. એટલે તો હું ખાલી એવું જ કેટલા કેવા માંગુ છું પરિવારો જે પરિવાર જે. ભગવાનની સૌથી એક સુંદર ભેટ કહેવામાં આવે છે જે લોકો કહે છે જેમ જીવનમાં સફળ. પૈસા અને જે પ્રતિષ્ઠા ખુબ જ મહત્વની છે પરંતુ. મહત્વની છે એવી જ રીતે આપણા જે જીવનમાં. આપણા જીવનમાં જે પરિવારનું પણ એટલું જ મહત્વ રહેલું છે તેથી હવે આપણે. પરિવાર માટે સમય કાઢવો જોઈએ. હવે સમય કાઢીશું પછી તેમના માટે સમય ફાળવીશું તેમની માટે મદદ કરીશું કામમાં. મદદ કરીશું. તેમને કોઈ પણ વાત ચિંતા નહી કરાવી અને સાથે મળીને સાથે રશું અને. જે એકતા અને જે સાયુક્.